હલો.
હલો.
કેમ છો?
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
હા બસ મજામાં. તમે બોલો.
બસ અમે પણ જુઓ મજામાં.
હમ્મ. આજકાલ તો મેં સાંભળ્યું છે, કે હે આજે આપ પણે મેં વિચારું છું કે થોડું મોન્સૂન પર વાત કરીએ. અત્યારે મોન્સૂન નો દિવસ ચાલે છે એટલે.
જી બરાબર.
આજે મેં સમાચારમાં જોયું, નવસારી સાઈડ બહુ વરસાદ પડ્યો છે?
જી. આજે સવાર થી કન્ટિન્યુ ચાલુ હતો. અત્યારે થોડોક વિરામ લીધો છે.
બસ અમારે ત્યાં જે નદી અમારા સિટીની નજીક જે નદી છે પૂર્ણા રિવર. ત્યાં કંઈ ઉપરવાસ માં વરસાદ પડે છે, તો રેટ તેનું એનાઉન્સમેન્ટ કર્યું છે, કે નીચાણ વાળા વિસ્તારો જગ્યા ખાલી કરે એમ.
ઓહ! એટલે ન્યૂઝમાં દેખાડે છે કે પૂર આયું છે, ને આમ એકદમ પૂરું.
અમારે અહ નદી નું લેવલ અત્યારે બાવીસ ફૂટે છે. બાવીસ ફૂટે વાંધો ત્યાં નથી આવતો. છવ્વીસ, સતાવીસ ફૂટ રીચ કરે ને, ત્યારે નીચાણ વાળા વિસ સ્તાર બધા પેક થઈ જાય છે.
અહ ખબર નહીં. મેં તો બે-ચાર રીલ્સ જોઈ, અને ન્યૂઝમાં જોયું. બે-ચાર આમ પહેલા કહેવાય ને ઈન ફ્લુએન્સર ને એવાં બધા હોય એ લોકો તો આમ પહેલું પાણીમાં એકદમ ખાલી ગળું થોડું ઉપર દેખાય છે. આમ ખભા સુધી થી ઉપરનો પાર્ટ એટલો. અને એ લોકો આવી રીતના કંઈક થી નીકળે છે, ને એમ કહે છે કે જો આ અત્યારે આવી હાલત છે, લેટેસ્ટ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ એમ કરીને. ખાસું બધું નાખ્યું છે આ લોકો એ.
જી એ હશે. અમુક એરિયામાં શું હમણાં ઘણા કામ કર્યાં. અમારી પેલા પાલિકા હતી, એક વર્ષ થી હુ મહાનગરપાલિકા બની છે.
અચ્છા.
હવે, થાય છે એવું, મહાનગરપાલિકા બની છે, તો અંધાધુંધ ખર્ચા થાય છે. ભ્રષ્ટાચાર વધી ગયો છે. હમણાં, ચોમાસા માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરી. પણ બધી ફીલ થઈ ગઈ છે. એટલે શું થાય છે કે પાણી- ગટરના લાઈનમાં થ્રુ આગળ નદી માં કે ત્યા ખાડી માં કશે જતું નથી, બધું એક જ જગ્યાએ ભરાય રેય છે. એટલા માટે્ ઘણા એરિયામાં તકલીફો પડે છે.
એટલે એમ હમજો ને, કે ડપટોનું એ થોડું મતલબ એ, પહેલેથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નથી. -કરી કારણ કે આવી આમ આમે એકચુલી જો આતો છે ને, કહેવાય ને કે, પેલી એ- કુદરતી આપદા કહેવાય, અને બહુ બધા એવા વિસ્તારો છે, જ્યાં આગળ વરસાદ ઓછો તો- -તો એને- તો લોકો પહેલેથી આની વ્યવસ્થા ના કરે જ્યાં હુંધ બે ત્રણ વાર આવું થાય ના ત્યાં સુધી ગવર્મેન્ટ બી એમ વિચારતી હોય છે કે, એક જ વાર આવું થાય ને પછી કોઈ વર્ષે ના થાય! તો, એવી આપદાની તૈયારી પહેલાં કોણ કરે? એવું છે આ તો, કારણ કે મને એવું યાદ છે કે- હું, બહુ પેલા આમ છે ને, હૈદરાબાદ હતી ને એક વાર- તો, મેં તે વખતે ત્યાં, અચાનકમાં એકવાર એટલો વરસાદ આવ્યો! -કે ફોર એક્ઝામ્પલ આજે, અત્યારે સવારે સાત વાગ્યાનો ચાલુ થયો- તે, એ અડતાલીસ કલાક વરસાદ બંધ જ નથી થયો. કન્ટિન્યુઅસલી વરસાદ અને એ બી- એવો નહીં કે, આમ પેલો ઝીણા ઝીણા વરસાદના છાંટા પડતા. એવું નહી. લગાતાર, આમ મસ્ત, સારો એવો વરસાદ હેવી વરસાદ- -તો એના ચક્કરમાં શું થયું તું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર જે- કેટલા લોકોના ઘર હતા, બધાના ઘરમાં પાણી. બેસમેન્ટમાં જેટલા લોકોની ગાડીઓ- રાતના નવ વાગ્યાથી જેને સાયરન સાયરન વાગવાન ચાલુ થઈ ગયું તું એવી હાલત થઈ ગઈ હતી ને એ વખતે અમારે ગાડીઓ તો ગાડીઓ અમારું તો છે ને ગ્રાઉન્ડ ફ્લોરને બી, આમ જોવા જઈએ ને તો, બેસમેન્ટમાં જે લોકોનું હતું. એ તો સમજાય- ગ્રાઉન્ડ ફ્લોર પર બી, અમારું થોડું છે ને, લગભગ કેટલા આઠ દસ સીડીઓ ઉપર કરીને લોકો- કોઈ ફલેટ બનાવ્યું હતું, તો એ છતાં અમારા- ટિવન બેક્ટિવા છે ને ખાલી એનું હેન્ડલનો ઉપર જે મિર આવે ને એ દેખાતો તો પૂરેપૂરું તણાયેલું હતું બધું. એટલી, જબરદસ્ત વરસાદ હતો, એ વખતે અરે બહુ જ, અને આમ- પેલુ કેવું કે હ
એટલે, હું એમ કહી, પેલું કેવું કે, આમ તે વખતે છે ને, આમ બહુ પ્રોબ્લેમ થાય, એટલે બે- ત્રણદિવસ થઈ ગયા હતા, એ લોકોને, ગવર્મેન્ટને પૂરું પાણીનો નિકળ કરવામાં- તો એના ચક્કરમાં શું હવે દૂધ છે કે પછી આમ ઈમરજન્સીની વસ્ તો, ખાવા પીવાની- હવે, એટલું તો કેટલું બી થઈ જાય, આપડે મિલ્ક ને તો સ્ટોર કરીને, કેટલા દિવસ માટે આપણે- તો, આદત હોય ને, રોજ મંગાવવાની, એટલી પ્રોબ્લેમ થતી હતી ને- એટલે, લોકોની બિચારાઓની, કરિયાણાની દુકાન બુકાનમાં બધો એટલો નુકશાન- ખાસ્સુ નુકસાન - -તો તો બધાને, અમાર તો સામાન બી આમ ફાંફા પડી ગયા હતા કે ખાવું શું, પીઉું શું? કારણ કે અમુક વસ્તુ જે ડેલીની આપણે બંધાઈ રાખી હોય. ડેલી લઈને ત્યાં આગળ શું પેલું આ જે સર્વિસ આપણી જેબ તો ને બ્લકીટ ને બધી ચાલે ને એવા ટાઈપના અલગ અલગ મિલ્ક વાળા એ ને બધી એવી બો બધી એપો ચાલતી તમે લોકો એના જોડે જ બધું રજિસ્ટર્ડ કરાવને રાખતા એટલે દરરોજ સવારે ડિલિવરી કરીને જાય તમા દરવાજા પર પણ એ દિવસ તો હવે કોઈ આવે નહી અને આપણાને ખબર હોય, કે રોજ આપણાન મળી જાય છે. એટલે પછી આપણેે એ પ્રમાણેનોન પણ વપરાશ બી કરતા હોય ને બધી વસ્તુનો. બહુ પ્રોબ્લેમ થઈ તી અમાર તે વખતે
હા એ છે. પ્લસ ઘણી બાબત સાંભળ્યું છે, કે આપણું જે સાઉથક ઇન્ડિયા છે ત્યાં બારેમાસ વરસાદ હોય છે. એટલે મારા મમ્મી ના ફઈ છે, તે બેંગ્લોર સાઈડ રેઈ છે. એ હું પણ ગેલો ચાર પાંચ વર્ષ પહેલા બેંગ્લોર સાઇડ
હું
અય તો શું શિયાળાની સિઝન હતી એટલે વધારે આઈડિયા ના આવે ચોમાસામાં કેવું છે કે સાઉથ નો જે એરિયા છે આપનો ઈન્ડિયાનો ત્યાં બારે માસ કઈ વરસાદ રેતો જ હોય છે. એટલે એમ જે
કમ્પેરેટિવલી આપણા નોર્થ સાઈડના મોન્સૂન સાઉથમાં વધારે સારું હોય છે હવે થોડું વધારે આમ ગરમી થવા લાગી છે હવે બોવ જ આમ ઘણા વર્ષો પછી લોકો એમ કેતા તા આ વખતે બેંગ્લોર માં એવી હાલત થઈ તી લોકોને કે લોકોને પોતાના ત્યાં કૂલર ખરીદીને લાવવા પડિયા કી પછી એ બધી વસ્તુના તો ત્યાં જઈને જોશો ને તો લોકોના ઘરમાં બધી વ્યવસ્થા હશે સિવાય એસીના કારણ કે ત્યાં જરૂર જ નઈ પડતી ગરમીના મોસમમાં એટલું સારું મોન્સૂન હોય છે. ત્યાં આગળી
હા હોય છે આવું ઘણું ખરું હવે તમે ત્યાં જયારે હતા હૈદરાબાદ એ ટાઈમમાં કદાચ બારે માસ ઠંડુ વાતાવરણ રહ હશે અત્યારે વાતાવરણ એટલું નથી રેતું ઠંડુ
છ વર્ષમાં મારા ઘરમાં મેં કોઈ દિવસ સ્કૂલર જ નથી લીધું. ના કુલર ના મારે એસી કશું જ ન નાખવડાવું નહીં પડ્યું અમે પંખાના એનાથી જ અમાર એટલું અને અમે આમ કેટલા છ વર્ષમાં લગભગ બે બે ત્રણ વાર અમે ઘર ચેન્જ કર્યા તાને તો મોસ્ટ ઓફ તમને ગ્રાઉન્ડ ફ્લોર મળ્યું તું પણ બે વર્ષ જેવું અમે લોકો ટોપ ફ્લોર પર રહ્યા તા લગભગ નવમાં કે દસ માં માળ પર હતું અમારું મને યાદ ની આવતું એટલું તો એ વખતે ત્યાં એ ટોપ ફ્લોર હતો ને પછી જ સીધું એ જ હતું મતલબ ધાબું પણ સ્ટીલ તો બી અમને લોકોને ત્યાં બિલકુલ ગરમીનો અહેસાસ જ નતો થતો આમ કેવી ગરમી થાય તો પેલું કેવું આપણે શરૂઆતમાં ગરમી હોય ને એપ્રિલમાં હલકી ફુલકી આપણે બહુ જામ એકદમ પંખા બંધ કરીને પૂરો ટાઈમ બેસ બેસી રહ્યા હોય પછી આપણને થોડી ઘણી ફીલ થાય એવી ગરમી આપણને ત્યાં મે જૂનમાં લાગે તો પછી શું ગરમી એનો અહેસાસ જ ના થાય ને આપણેને એટલો ગરમીનો અને આપણે ગુજરાત જેવી જગ્યાએ રહીને ગયા હોય એટલે તો સાવે ગરમી મહેસૂસ ના થાય આપણને ત્યાં
આપડે ગુજરાતમાં તો શું રૂટીન પ્રમાણે ચાલે શિયાળો તો ઠંડી જ ચાલે ઉનાળો તો ગરમી જ ચાલે અને ચોમાસું તો વરસાદ જ ચાલે પણ એ રૂટીન પણ પાછલા બે વર્ષથી ખોરવાઈ ગયું છે ગુજરાતમાં હવે ગુજરાત માં બી કઈ ઠેકાનું નથ ક્યારે વરસાદ આવે ક્યારે ગરમી પડે ક્યારે ઠંડી પડે ને પ્લસ અ અમારે મોનસૂનમાં હવે અમારો જે વિસ્તાર છે. નવસારી કે સુરત કે અગલ બગલ ના બધા, તો ત્યાં કેવું થાય છે. રાતના વરસાદ આવે રાતના ધોધમાર વરસાદ આવે પછી આખ કોઈ દિવસ એકદમ સાંજ પડે તોય, આ વખતે સ્થિતિ બદલાય ગઈ છે આખી રાત પડે છે નો ડાઉટ, પણ કન્ટિન્યુ રે છે, સાંજે અંધારું ના થાય ને ત્યાં સુધી કન્ટિન્યુ રે છે,. એ આજે તો બરાબર પડ્યો જીરમીલ તો ઓછો હતો ધબડાટી થોડીક વધારે બોલાવી છે સવારે બહું ખરાબ વરસાદ હતો., એ સારૂ હતું પવન નોતો પવન હોય તો વધારે તકલીફ થઈ જાય કેમકે એમાં નુકસાન વધારે થાય,
હાચી વાત છેે પ્રેશર વધી જાય,
જી બાકી એમ મોન્સુનમાં ઘણું સારું છે,
પણ આપણે અહીંયા આમ ગુજરાતમાં એટલી બધી આમ જોવા જઈએ તો વિન્ટર વરસાદ માં તો અત્યારે આજકાલ વરસાદ, પડવા લાગ્યો પણ શિયાળામાં એટલી ઠંડી નહી હોતી આપડે અહીં બાજુ,
ઠંડી ઓછી હોય છે હવે પેલા જેવી ઠંડી નથી હોતી, હવે બધી સિઝન માં અ પેલું શું કહીએ ને કે હવે જમીનો જોઈએ તો, ગવર્મેન્ટ અધિકારીઓ લઈને બેઠા છે મોટી મોટી કંપનીઓ લઈને બેઠી છે એટલે,
હમમ
જે રીતનું વાતાવરણ રહેવું જોઈએ આપણા ગુજરાત પૂરતા એરિયામાં એ રીતનું વાતાવરણ હવે રયુ નથી., એટલે, સિઝન બધી ભૂલી જવાની શિયાળો ઉનાળો ચોમાસુ જ્યારે જે આવે, તેના માટે તૈયારી રાખો બસ એ રીતનું, રેવાનું છે હવે ગુજરાતમાં બાકી એના સિવાય બીજો કોઈ રસ્તો નથી.,
અચ્છા,
ને હમણાં બી ઘણી જગ્યાએ આવી તકલીફો, જી બોલો,
એટલે એમ કહું છું અમારે અત્યારે અહીંયા તો વરસાદ નહોતો પડતો પરમ દિવસ થી ભગવાનની દયાથી થોડાક વરસાદના વરસાદનુ આગમન થયું છે, અને એમ તો કે છે કે આ અઠવાડિયું બોવ જ વરસાદ છે, પણ હજી તો જોઈએ, આજે બી થોડો છાંટા ને વરસાદ રહ્યો હતો, પણ આમ જેવું જોઈએ ને એવું નથી હજુ બી અહીંયા તમારે એસી હોય તો એસી કૂલર હોય તો, કૂલર ના ચાલુ કરોને તો તમને ઊંઘ ને આવે રાત્રે એમ,
ઇ બરાબર એમ તો છે ને રાજસ્થાન માં. કિશનગઢ માં મારો એક મિત્ર છે, એના બોવ બધા અનુભવ કિશનગઢ,
અચ્છા કિશનગઢ હા હા હા,
હા તે એના બોવ રિવ્યૂ મેં જોયા છે કે ત્યાં ગરમી બોવ સખત પડે,
ગરમી બી સખત ને વિંન્ટર્સ બી બોવ સખ્ખત.
હા, ચોમાસા નું તો કઈ ઠેકાણું નથી બાકી ગરમી ને ઠંડી બોવ પડે,
હમમ તમારા મિત્ર છે કિશનગઢમાં એને ત્યાં એ જોયું હશે, ત્યાં આગળ ઇ વ્હાઈટ માર્બલનું બહુ મોસ્ત મસ્ત ફેમસ છે ત્યાં લોકો આમ, પ્રી વેડિંગ ફોટો શૂટ માટે ને એ બધું જાય આમ વિન્ટર્સ માં તમે ત્યાં વ્હાઈટ, માર્બલ અગાડી જાવ ને એ પૂરું એક આમ ડમ્પયાર્ડ ટાઈપ, નું છે પણ અમે લોકો એને ટૂરિસ્ટ પ્લેસ બનાવી દીધું છે
હમ બસ લોકોને એવું જવે છે.
અત્યાર તો કોઈ બી જગ્યા એવું છે કે એક જણ શોધીને લઈ આવે. બે ચાર ઇન્ફ્લુઅન્સર્સ થોડે એને વિડીયો બનાવીને એને ફેમસ કરી દે. પછી બધી જગ્યાએ બધા દોડીને જવાનું ચાલુ કરી દે છે.
દોડી ને જવાવામાં તો વાંધો નથી પણ એ જગ્યા ની પછી પથારી ફેરવાઈ જાય. હે કેમ કે પેલા જેવું હોય એવું રે તુ નથી બાકી અમારા કને શું હ દાંડી નો દરિયો છે. બહુ વખણાઈ ગયો એટલે અમારા નવસારી નવસારી નુ જેટલું પબ્લિક ના જાય ને એટલું સુરત નું પબ્લિક અહિયાં આવે. હા. એટલે
ફ્રેન્ડ છે નવસારીમાં રહે છે. એ કહેતી હોય છે કે અહીંયા અગાડી સુરત ની પબ્લિક તો એટલી આમ આવતી હોય છે ને ફરવાના આમ તેમ બધું ત્યાંથી ચીખલી કંઈક છે ને જગ્યા.
જી. વાપી બાજુ જતા આવે છે.
હા હા. તો પણ એ લાગે તો નવસારીમાં જ ને.
હા નવસારીમાં જ લાગે. એ મહાનગરપાલિકા કરી ને તે એમાં આજુબાજુના બધા ગામડા કવર અપ કરી લીધા છે. કેમ કે અમારા નવસારી પ્રોપ ઉપર ના અંદર એટલી વસ્તી નની હતી કે મહાનગરપાલિકા એનાઉન્સ કરી શકાય. એનામા બા ભી ખેલ આજુ બાજુ નો બધો વિસ્તાર કવર અપ કરી લીધો અને મહાનગરપાલિકા એનાઉન્સ કરી લીધી. બાકી એ મહાનગરપાલિકા બનવાની લાયકાત નવસારીની નથી.
ઓહ.
હમ્મ.
હા. એટલે મા જોડે એક છોકરી ભણતી હતી. તો ત્યાં ચીખલીની હતી તો એ મને આમ કહેતી કે બહુ જ આમ એ પણ કે પહેલાં તો સારું હતું કે લોકો આમ ત્યાં વિસ્તાર એ પ્રમાણેના છે નહી બહુ પબ્લિક રહેતી નથી એટ કે લોકો દૂર ના ઓછા આવતા.